હલો.
હલો.
હલો હા.
શું કરે?
કઈ નહી ઘરે બેઠો છું.
કેવી ચાલે એક્ઝામની તૈયારી? પતિ ગઈ ન તારી એક્ઝામ?
હા.
કેવી ગઈ એક્ઝામ?
સારી હતી.
હમ શું કરવાનું છે આગળ તારે?
મારે કોલેજ કરવાની
ને હાલ શું કરે પછી?
હાલ કોલેજ ચાલુ કરું છે અત્યારે.
હા એટલે અ કોલેજ ચાલુ કરતી.
લાલ દરવાજા.
શું નામ છે?
એસવી.
એસવી.
સરદાર વલ્લભભાઈ કોમર્સ કોલેજ.
બરાબર. પછી આગળ કોઈ? કૉર્સ કરવાનું ખરી?
કોર્સ હજુ વિચાર્યું નથી.
હમ લે તો બી તારે કેમાં જવું એમ?
આમ તો સરકારી નોકરીની તૈયારી ચાલુ કરી છે અત્યારે.
હમ હમ.
હા.
કોમર્સ ફિલ્ડમાં છો કે?
હા.
બરાબર ઘરે કેવું ચાલે‌?
બસ ઠીક ઠાક.
હમ.
હમ.
બોલ બીજું શાંતિ?
હ ઉ
અને કોઈ અ કોર્સ એવો હોય કે તે જે મતલબ વિચારી રાખ્યો હોય એવો કોર્સ છે?
વિચારે તો હજુ નથી બટ એક્ઝામ નું વિચારેલું છે કોર્સ તો નહી વિચાર્યું
એટલે કોઈ બી કોર્સ એમ કે મતલબ અ બેંકમાં જવું હોય કા તો કોઈ.. સારી તારા કોઈ પોસ્ટ હોય એવી રીતે જવું હોય
હમ
એટલેવ કોઈ કોર્સ કે ભાઈ વિચારી રાખ્યું હોય કે મારે આ જગ્યાએ જવું છે ક તો આ ફિલ્ડમાં જોવું હોય તો કોઈ કોર્સ રાખ્યો હોય તે વિચારીને એ
ના એવ તો કોઈ કોર્સ રાખ્યો નહી
હમ
હમ
બરાબર તો પછી આગળ આવે
શું
પછી આગળ આવે શું કરશ
હ સર નોકરીની સરકારી નોકરીની તૈયારી ચાલે ગ્રેજ્યુએશન થઈ જાય એટલે એક્ઝામ આપવાનું
કોમ્પુટર ચાલુ કરી દેધું
ના કોમ્પ્યુટર કરવાનું છે ચાલુ
આ તો એ એ ચાલ પટે ટિપલ સી છે પછી આ ટેલી નો ગલ્સ આવે અછ
હા બસ કવાનું જ છે થોડોક અત્યારે કોલેજ હાલ હાલ સ્ટાર્ટ થયું ને ટાઈમ થોડુંક કરવા માટે થોડુંક સેટ થશે ને પછી પછી
હમ હમ
થોડુંક એકાદ બે મહિનું થાય ને પછું
બરાબર
હા
ફદી કોલેજ જાય
હલે તો અમુક વાર બસ માં જવ તો અમુક ભાઈ મીકવા આવે
બરાબર
હા
તોલે મને તો જ્ છે ને તજ
છ
ટુ વ્હીલર તો હાલ છે નેને ત જોડે
ના
બરાબર શું ભળો થઈ ગયાથી અહંયા
હમ પિસ્તાલીસ વાડે ટિકિટ લે લ એટલે ચાલી જ
બરાબર એટલે એક એક વખત લે એટલે આવાનું જવાનું મને થઈ જાય એમને
હા
બરાબર શું કરબટું હજે
મેરે બહાર ગયા
ભારત છે એનક્યુ ચાલત
એને કમ્પ્લીટ
હમ થ સારી.
હા ચાલે.
તું સારા જ આપને ધંધો છે.
હા એનું કમ્પ્લીટ ચાલે થોડો વરસાદ કારણે ડાઉન ને બાકી કમ્પ્લીટ ચાલે.
હા એટલે આ વરસાદને બધું પડતું હોય એટલે થોડું થોડું રહેે એમાં.
હા.
બરાબર.
હ બે દિવસ પેલા. બે દિવસ પેલા વરસાદ વધારેવા પડ્યો તો ગાડીમાં પાણી ભરાઈ ગયું હતું.
અચ્છા તો શું કરે છે હાલ પછી.
અત્યારે ગાડી ન કરવાવા જ ગયા.
હા હા.
હા.
ખર્ચો હશે તો તો નહી પધી.
હા બે હજાર રૂપિયા નો આયો ને.
હમ જેટલું કમાય એટલું ખર્ચો આવી જાય.
તો ગાડી એમ તો કોઈ એવુંજ.
બરાબર શું કર મામી ને
બસ મામી હાલ કામ કરે નવરા થયા.
હમ.
હમ.
એમાં જવા દ નોક
ના જઈ ના.
બરાબર.
હ.
કેવું ચાલે એમને તો પછી નોકરીમાં
ના બસ એમના બી કમ્પ્લીટ ચાલે.
હમ.
હમ.
અત્યારે આયા હસે ને ચોપટી.
હા અત્યારે આઈને રાંધ્યું ને. હાલ ખમ બેશે હા જમી લીધ વાસણ ગજતા તો વા ગજ નાયા હાલ.
બરાબર.
હા.
એને તો પછી સવારે હશે સાંજે હશે એવું ચાલુ
હા એમના દર વીકે સીટ બદલાતી હોય.
બરાબર.
હ મોર્નિંગ આવા ઈવિંનીગ આવા નાઈટ આવ.
એ તો એવું જ હોય જેમ અલગ અલગ આવે એમ થાય બધને અલગ અલગ
હા.
હઉ
હમ હમ.
થોડું દૂર પડે બચ્ચા આવે.
હા એ તો જોબ છેલે સુપારી.
હા.
તારે પછી પાર્ટ ટાઈમ ની શોધવાની?
હા, બસ એવા સેટ કરીએ ધીમે ધીમે બધું.
હા, એટલે કઈક સારી એવી હોય પાર્ટ ટાઈમ તો એ શોધી લે કે જે, તને મતલબ રે,
હા, બ એમાં બ સ્ટોક બધામાં, કોમ્પ્યુટર ને એવ બધું માગે છે, એટલે પેલા તો વિચારે, કોમ્પ્યુટર કોર્સ કરલો પછી, જોબ નું એપ્લાય કરું.
હા, એટલે એ તો છ. આજ હરેક જગ્યાએ કોમ્પ્યુટર છ પછી, તૈલી નવ કોર્સ ભજા બેંક નો કોર્સ, આ બધા કોર્સો તારે ઓલરેડી માર્ક્સ થાય છે. અને કોમર્સમાં છે, ને તો ટેલીને બધું કરે તો સારું એમ.
હા, એજ ને, બ કોલેજ નું સેટ થઈ જાય, ને ટાઈમિંગ ને બધીી ચાલુ કરવાની જ છે.
સવારની કોોલે છે, કે બાપાની કોલે.
સવાર
જવાની તો
હા,
તો વાંધો ના આવે તો, બપોરે જાય ને પછી, આ આવી જ તો ચાલ.
હા!
એટલે આખો દિવસ તને એમને એમ મળી રહેલો, વાંધો ના આવે.
હમ, આમ તો અ દેશ મળી રહ. બટ અહિયાં જ શું?? મકાન મકાન બદલવાનું થઈ રહય્યુંને, એટલે વિચાર કરું કઈ જગ્યાએ એડમિશન લો કોમ્પ્યુટર કોર્સ માટે.
હ
પછી અહીંયાતાર માટે નજીકમાં લો કે મકાન થોડુંક દૂર આવેમાં રોજ તો અહી અયા ધક્કો ખાો પડે.
હમ હમ,
હ, કોલેજ માટે તોવારે ધકા ખાવાના હોય કોમ્પ્યુટર કોર્સ માટે બીજા ખાવાના.
હા, લ એ તો રેજ ને કે તમાર ત્યાંથી પછી આમથી આમ જવું ન. કોલેજ જવાનું પછી, આ આ ફરે ક્લાસીસ,
હમ,
એટલે કઈક નજીક નું યા તો શિફ્ટ કરવાનું કેન્સલ થાય, તો યા તો શિફ્ટ થઈ જાય પછી ડિસાઇડ કું ક કઈ જગ્યા એ સંે
હા, એક જગ્યાએ કોઈ થાય પછી રખાય છે.
થોડું નજીક પડે તો ચાલે એમ,
ના, સાચી વાત ના એટલે સારું એવું. સારું એવું શું મતલબ, ટ્રિપલ સી છે પછી, ઓેલું ગ્રાફિક ડિઝાઇનિંગ નું છે બ હાથ આપલા કોુરસા રહેવા,
વિચારતો છે, હ ગ્રાફિક ડિઝાઇનિંગ શીખી જવું ઘરે કેમ કે આમે મને, એમાં થોડો થોડોક ઇન્ટરેસ્ટ તો છે. જ શું એ શીખી જાવ, એના બેઝ ઉપર કોઈ જોબ વોબ મળતી હોય થઈ જાય. અને અત્યારે અત્યારે આમ ક્રેઝ બી હોય એનો,
હમ, ના અત્યારે તો બધું બહ ચાલેને એ આઈ હા તે, એલે વાંધ ના આવેમ
એઆઈ યુઝ કરે સીધ થઈ જાય
હમમ એટલે એમ એમાં તો આમ બધું મળી જાય એમ કે ભાઈ પાડલું ઓછા ના આવી રહ છેું
હા અને હાલ તો આવથી વધારેમાં ક્રેઝ એ ન છે
હા દોત હાલ તો બધ
સૌથી વધારે ડિમાન્ડ એની જોયે અત્યારે
હા અત્યારે તો બધું એ જ છે કે ક્રાફિક ડિઝઇન બધું હોય શીખેલા તો ઘરે બેસી બી તમને એવી સારી એવી તમને મળ જો હ એમ
હા
હમ
એના બી કોર્સ આવે જ છે ને એ અહીના બી
જગ્યાએ ભોગલ જગ્યાએ ચાલે જ છે આ બધું તો
હા એિયાના ભી કો
હા એ આઈ પણ સારી છે કોમર્સ ફિલ્ડમાં તો શું ખબર છે કે જો તું ઓલો બેંક ન પણ તું કરણ કોર્સ તો સારધારા માટે
હા બેંક નો કોર્સ સારો કોમર્સ માટેથી
બેંક માટે મતલબ તરે ક્યાંય જોબ લેવી હોય ને તો તને પેલા એ જોવા કે ત મતલ કોર્સ કરેલો છે કે નહી તને શું આવડે છે કે નહી એ બધું તારું ચેક કરે મને
હ જોયને
હા એક્સપિરયન્સ એટલે એક્સપિરિયન્સ તો હાલમાં તો એવું છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં તમારે એક્સપિરિયન્સ થોડું હોય ને તો એ લોકો આમ ચલાય જશે એમ
હમ
પછી ત જેમ જેમ તું આગળ વધ બધ એક્સપિરયન્સ આપી દ ચલોને આવડી ગયું છે તોું કે આ આપી દું
બરાબર
અત્યારે તો હાલ ઇન્ટર્નશીપ ને બધું હોય ને
હા કોલેજ માં આવશે
એમાં જવાય હા તમાર કોલેજમાં હાસ સ્ટેરમાં આવશે આ એમ થ શક તમારી
હા એક તો મેજોરિટી દરેક ઓરેજ આવે અલગ અલગમાં
હા
હમ એટલે થઈ જાય અમારે
બરાબર છે
હા
એટલે હાલ તો નઈ આવે પણ તારેું છેલ્લું વરષ આવશે ને એટલે પછી
હા નેક્ સેમિસ્ટર ટુ માં આવશે આ થિક
હા કદાચ સેમ ટુમાં પણ આવે કદાચ સમયમાં પણ પાંચમું છઠ્ઠું હા બસ એ વખતે આવે તો તાર મલબ એક બે મહ કઈ કય ઇન્ટર્નશિપ ત
હા એ તો તમારો કોર્સ કઈ રીતનો એ પર આધાર રે
હા એ તો એવું જ રે કે કોઈ તમારો કઈ રીતનો કોર્સ એક વાર ઇન્ટર્નશીપ કરવાનું
હ એની ઉપર હોય
હમ અત્યારે એવું બધું છે જ કે ઇન્ટર્નશીપ કરેલા હોય ને તો મતલબ તમને મળે જોબ ય
હા નું સર્ટિફિકેટ મલે ને
છઠ હા એ
હ
સારું કરીને ધ્યાન આપજે ભણવામાંને કોઈ સારો એવો હોય કોર્સ તો કરજે એમાં
હમ ઓકે ઓકે
સારું ચલ
હમ
હા